હાલો.
હાલો.
હા બોલો, કેમ છો?
હા બસ મજામાં, તમે ક્યો?
બસ હું પણ મજામાં છું, બસ અહીંયા મતલબ અમે બેસેલા હતા, બધા ભેગા થઈને બિલ્ડિંગ નીચે. અને એજ મ્યુઝિકની ને વાતો કરતા હતા, છોકરાઓ પણ અહિયાં શું હમણાં એ લોકો ડાન્સ ક્લાસ જાય છે, તો અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તો આમ જ મસ્ત સારા સારા સોંગ વાગ્યા કરે. તો સાંભળવાની પણ મજા આવતી હતી એમ.
હા, એ તો સારું કેવાય, મ્યુઝિક સંગીત. સાંભળવું તો બહુ સારું કેવાય એનથી મન શાંત થઈ જાય.
હા એ તો છે જ. સંગીત તો શું આપણા માનવ જીવનનું મતલબ એક અન્ અમૂલ્ય એવું છે કે મતલબ અ કે આપણને મતલબ સંગીત સાંભળવાથી અ કેટલું બધું શાંતિ મળે છે, એનાથી કંઈ અલગ જ આનંદ આવે છે અને એટલું આમ મન પણ શાંત રહે છે. અ આમ જોવા જાય તો વિશ્વમાં છે ને આમ સાંસ્કૃતિક સંગીતનું એક અલગ જ સ સ્થાનો હોય છે. જેમ કે હવે બાળકના આપડે જન્મે ત્યાંરથી અંતિમ સમય સુધી આપણે મતલબ સંગીત જેવું તો જીવનમાં કયજ નથી સંગીત તે કે અલગ જ અ અ એવું મતલબ પ્રવૃત્તિ છે કે મતલબ એનાથી શું આપણે મતલબ કેટલા પણ ટેન્શનમાં હોય છે કેટલા પણ તણાવમાં હોય છે. તો આપણે જેમ જ સંગીત સાંભ ભળીએ તો આપણને થોડુંક આમ શાંતિ શાંતિ મળે છે અમ.
હા એ વસ્તુ તમારી સાવ સાચી છે. કે સંગીત સાંભળવાથી મન હલકું થઈ જાય છે ગમે ત્યારે આપને જો કંઈક ક ચિંતા હોય કે આપને કંઈક દુઃખ થાતું હોય તો આપણે સંગીત સાંભળીએ તો મન હલકું થઈ જાય છે. અને આપને જો મન હલકું થાય મન શાંત થાય અને આપ તો આપને અ મન શાંત હશે તો આપડે બ બધું જ સારું થેઈ જાય આપડે કામ સરખી રીતે કરી શકીએ અને અત્યારે તો જોવો તો મારે તો એવું છે કે ઘરનું કામ કરતા કરતા તા પણ મને મ્યુઝિક સાંભળવા જોઈ
કે હા મ્યુઝિક ચાલુ હોય તો આપડે કામ કરી શકીએ મજા આવે.
હમ્મ હા એ તો તમને બરાબર કેવો છો. સંગીત તો શું આપ મતલબ આમ જીવનમાં એક અલગ જ છે કે જીવ મતલબ સવાર થાય એટલે હું તો બસ સવાર થાય એટલે સૌથી પેહલા તો હું અ ટી ટીવી માં જ અમારે પેલું અ યુટ્યુબ વાળી ટીવી છે તો હનુમાન ચાલીસા લગાડી દેવું ભગવાન ના ગીત લગાડી દેવું સૌથી ઊઠતા પેહલા અને મતલબ જે સવારનો સમય જેવો પૂરો થાય બપોરનું કોઈ કામ હશે એક્સ્ટ્રા આપણેે ઘરનું કોઈ પણ કે મતલબ આયરન કરવી હોય કે ગમે તે મતલબ એકસ્ટ્રા કોઈ કામ કરતા હોય તો પાસે સંગ મતલબ એજ સોંગ ચાલુ કરી દેવું તો મને તો મતલબ મ્યુઝિક ના સા મતલબ એટલો શો શોખ છે આમ
હા એવ હા હા એ વસ્તુ સાચી છે કે અ અ મારે એવું જ છે કે ગમે ઈ કામ કરતી હોય ફોન તો શું કેવાય ફોનમાં ગીત તો ચાલુ ન ચાલુ હોય કે ગમ્મે એ કપડાં વાળતી હોવ કે ઘરના ગમ્મે ઈ કામ કરતા હોય કે બાર કદાચ જાવાનું થાય તો પણ ગીત સાંભળતા સાંભળતા જાવાનું ટ્રાવેલિંગ કરવું હોય તો પણ એટલે હા અને કેહવાય ને કે ત્યારે તો ગીત પણ એવા એવા આપે હા પેલેના ગીત જેવા અત્યારના ગીત તો સંગીતો નથી હોતા પણ પેલે ના જે કાઈ આપડે અ જોઈએ કે પેલાના સંગીત તો એટલા આમ એવા હોય કે બસ, આપણા મગજમાંથી નીકળે જ નહી. ને અત્યારે હા, અત્યારે એવા મ્યુઝિક બનતા પણ નથી.
હા એતો તમે બરાબર કયો છો. જે પેલાના જે બધા સંગીત હતા જે બધા પેલાના જે ગીતો હતા, તેવા ગીતોની રોનક હમણાંના ગીત માંતો નથી. પણ શું છે, કે જેમ જેમ હવે અ ચાલુ, તું જાય છે, જેમ જેમ હવે ટેકનોલોજી અને આમ. જીવન જેમ જેમ આમાં આગળ વધી રહ્યું છે, તેમ બધું બદલાવ તો આવતું રહ્યું છે, પણ એતો છે કે પેલા જેવું કંઈ હમણાં હોતું નથી. એમ તો બસ આજના જે ઝડપી જીવનમાં, જે લોકો હવે તણાવને ચિંતામાં ઘેરાયેલા હોય છે, તો તે લોકો માટે તો શું, અ. એ એ સમયે તો લોકો મતલબ મધુરરીતે સંગીત સાંભળે તો તેનાથી શું મને. પણ શાંતિ મળી જાય છે, તોએ મતલબ સંગીતતો એમ જ, કેવામાં આવે કે મનને આમ પ્રસન્ન બનાવે છે. ચિંતા ઘટાડે છે, અને બધા જે પણ હોય તે સકારાત્મક વિચારો લાવવામાં. પણ મદદ કરે છે, અને ઘણા લોકો‌તો શું ધ્યાન અને યોગ. કરે ને ત્યારે પણ મસ્ત સારા એકદમ સાત સંગીત, અને ભક્તિભાવ વાળા બધા સોંગ ગીતો લગાડે છે. તો તેનાથી પણ મન એટલું આમ તાજગીને એકદમ સાચું છે. અપ્રફુલ્લ થઈ જાય છે, આમ
હાએ વસ્તુ તમારી સાચી છે, કે આપડે ગમે એ ધ્યાન માટે પણ એ લોકો મ્યુઝિક રાખતા હોય છે, શાંતિનો સંગીત રાખતા હોય છે, તો તેના લીધે એ લોકો ધ્યાન પણ કરી શકીએ છીએ. અને આપડે જો સવારમાં ઉઠીને, એ શાંતિના મ્યુઝિક સાંભળે, તો આખો દિવસ પણ આપડો સારો જાય છે. હા, હા.
અને મતલબ છે, નેહા સંગીત અને મતલબ બસ, કૃતિ દરેક મતલબ દરેક રાજ્યમાં જોવાની દરેક સમાજમાં, પોતાની અલગ- અલગ સંગીતની પરંપરા હોય છે. અમે સંગીત દ્વારા મતલબ અમે સાસ્કૃતિક કેટલા બધા કાર્યક્રમો થાય છે. તો તેમાં પણ સંગીતને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં પણ છે, તો ગરબા અને રાસના. મતલબ આમ નૃત્યોતો છે, જ તેનું જે સંગીત અને જે અંદર સુંદર જે બધા અંદર, અ મતલબ સંગીતની જે અંદર જે બધી, લાઈનો બધી જે ગાવે છે, જેતે કેટલું આમ અલગ આમ આમ, દિલ ને ટચ કરી જાય તેવી બધી હોય છે.
હા એ વસ્તુ તમારી સાવસાચી છે, કે અમુક- અમુક. અ મ્યુઝિકના સંગીતના જે શબ્દો. છે, આપને એમ થાય કે આમ દિલને ટચ. કરી જાય એ તમારી વાતસાચી છે, અને અમુક અમુક દેશભક્તિ જે, સંગીતો છે એનથી આપણે એમ થઈ કે હા આપણે આમ ઝુમી ઉઠી આપને એમ થાય કે ના આમ દેશ ભક્તિ જેવું આપને ફીલ દેવડાવે એ લોકો એવું મ્યુઝિક હોય છે અમુક અમુક
એ તો એજ તો તો સંગીતનો આવી રીતે જોઈએ તો ઘણી જગ્યા મતલબ બધાને કેવું હોય છે હવે કોઈ બીમાર માણસ હોય તો તે લોકો પણ આવી રીતે હવે એમની બાજુમાં પણ આપણે કોઈ ભગવાનના સોંગ લગાડી દઈએ સંગીત સંભળાવી દઈએ તો તેને પણ આમ માનસિક આરામ મળે છે મતલબ સંગીત તો કહેવા જાય ને મતલબ બધાને અલગ અલગ રીતે એ લોકોને અ ફળ મળે છે મતલબ સંગીતથી હવે કોઈને મનનો એકદમ તણાવ હોય તો તેને ઘટાડવામાં પણ મદદ મલ મળે છે. અને કોઈ પણ હોય તે આમ પોઝિટિવ વિચારવામાં એનું મન ત્યાં તરફ દોરી આપે છે. પછી અ આવી રીતે આવું ઘણું બધું છે ભારતમાં મતલબ તહેવાર હોય તો તે પણ એક સંગીત નું મહત્વ છે બધા તહેવારો માં પણ સંગીતનું કેટલું બધું મહત્વ હોય છે
હા એ વસ્તુ તમારી સાચી છે ને એક કહેવાયને કે સંગીતમાં એટલી તાકાત હોય છે કે માણસોને હસાવી શકા એ છે એ માણસોને રોડાવી શકે છે. કે માણસોને આગળ શું કરવું એ પણ એ લોકો એમ મ્યુઝિકના રીતે એ લોકો સંગીતના અ રીતે એ લોકો એ આપણે સમજી શકીએ છીએ આગળ શું કરું છું નહી અને અમુક એ છે કે આપણે ભૂતકાળમાં થયું હોય એ પણ એ લોકો યાદ દેવડાવી દે એટલી તાકાત હોય છે એલો એમ મ્યુઝિકમાં સંગીતમાં એટલી
હમ હા એ તો છે જ અને છે ને અ આજના સમયમાં જે મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા જે પણ દુનિયાભરમાં સંગીતનું કેટલું બધું આમ બધું સા એ થઈ ગયું છે કે મતલબ કોઈ પણ જગ્યાએ છે ને આમ જઈએ કે ત્યારે આપણે આમ તો અ તો મતલબ એમ સંગીત સાંભળવું આપણને ખુબ જ ગમે છે. પણ એક રીતે જોવા જોઈએ તો સંગીતનો છે ને પાછો આમ મર્યાદામાં રહીને પણ ઉપયોગ કરવો જોઈએ. હવે એમ નહી કે આપણે મતલબ હવે કશે પણ જવાના હોય ટ્રાવેલિંગમાં કે કશે પણ બેસેલા હોય તો આપણે સંગીત જોર જોરથી વગાડીએ અને પણ બીજાને પણ તકલીફ પહોંચાડવી એ પણ એક યોગ્ય નથી તો કોઈ પણ જાહેર સ્થ સ્થળો કે ધાર્મિક પ્રસંગોમાં તો તેમાં પણ શું અવાજની થોડી મર્યાદા પણ જાળવવી જોઈએ કે એમ નહી કે જોર જોરથી બગાડીને આપણે બીજાને તકલીફ આપીએ તો એ પણ એક ધ્યાન રાખવું જોઈએ
હા એ વસ્તુ તમારી સાવ સાચી છે કે આપડે એ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપડા લીધે કોઈને કઈ નુકસાન અ એ લોકોને તકલીફ ના થાય
હમ એજ એ જ અંતમાં કહી શકાય મતલબ સંગીત છે તો તે માનવ જીવનની આમ અમૂલ્ય સંપત્તિ છે એવું જ માનવામાં આવે છે. આપડે જો સારા સંગીતનો આનંદ લેવો હોય તો તેની મતલબ આમ કદર પણ કરવી જોઈએ કે જીવનમાં સંગીતને એક યોગ્ય અલગ જ સ્થાન આપવું જોઈએ કે તેનાથી આપણા મનને આ મનમાં આમ સારા સારા આમ વિચારો અને આપણા જીવનમાં આપણે અ સંગીતને એક અલગ જ મહત્વ આપવું જોઈએ.
હા એ તમારી વાત સાવ સાચી છે કે આપડે સંગીત નું હા સારું ચાલો બીજા ટોપિક ઉપર આપણે વાત કરીશું. હા હા હા ભાઈ